હલો હલોલો
હેલો હેલો મજામાં છો તમે કેમ છો
ઓ પણ મજામાં છું આજે આપને ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ વિષ પર ચર્ચા કરવાના.
જરૂર આજકાલ આ વિષય ખૂબ લોકપ્રિય છે લગભગ બધા જ લોકો બંને પ્રકારની શોપિંગ કહે છે.
તમે વધારે ઓનલાઈન શોપિંગ પસંદ છે કે ઓફલાઈન
મને ઓનલાઈન શોપિંગ વધારે ગમે છે ઘર બેઠા મોબાઈલ તે ઓર્ડર કરી શકાય છે ને
એનો સૌથી મોટો ફાયદો શું લાગે છે તમને
એમાં સમય બચે છે દુકાન દુકાન ફરવાની જરૂર પડતી નથી. હજારો પ્રોડેક્ટ એક સાથે જોઈ શકીએ છીએ.
હમ આ તો સાચી વાત છે અને ડિસ્કાઉન્ટ પણ ખુબ મળે છે.
હા બિલકુલ ફેસ્ટિવલ સેલ કૂફાં અને કૅશબેકથી ઘણા પૈસા બચી જાય છે ને
હમ પણ મને ઓફલાઈન શોપિંગ વધારે ગમે છે.
એ શા માટે
હમ કારણ કે હું વસ્તુ ખરીદવા ખરીદી કરતા પલા અને હાથમાં જોયું છું ચેક કરું છું અને પછી ખરીદી કરું છું
એ વાત પણ સાચી છે કપડાં ઓનલાઈન મગાવવા તો ક્યારેક સાઈજ ખોટા આવે છે
હા હા તો છે અને રંગ પણ ફોટો કરતા અલગ હોય છે હા
હા પણ રિટર્ન ઓપ્શન હોય છેને
હા પણ રિટર્ન માટે સમય લાગે છે
હમ તમે ઓનલાઈન શું વધારે ખરીદો છો તમે ઓનલાઈન શું વધારે ખરીદો છો
અને મોબાઈલ ના એસેસરી અને નાના નાના ચીજો જે ગ્રોસરી માટે વાપરાના ઘેરમાં
હું પણ બ્યુટી પ્રોડક્ટ અને ઘરની વસ્તુ ઓઑનલાઈન મગાવું છું
કપડા કપડા ભી લવો છો તમે
કપડાં માટે મને ઓફલાઈન શોપિંગ વધારે પસંદ છે ટ્રાયલ કરી શકાય છે ને
હમ બિલકુલ જોતા અને ચપલ પણ દુકાન માંથી જ લેવા સારા
હમ ઓનલાઈન શોપિંગમાં ક્યારેક ફ્રોડ પણ થાય છે
એટલે ફક્ત વિશ્વાસ પાત્ર વેબસાઇટ ઉપયોગ કર કરવો જોઈએ બધા વેબસાઇટ પરથી ના લેવાના
હ અને ઓટીપી કોઈને ના આપવો
ક માહિતી પણ શેર ન કરવાની આજકાલ પ્રડ ખુબ થાય છે
હમ ઓફલાઈન શોપિંગનો એક ફાયદા એ પણ છે કે સામાન તુરંત મળી જાય
હમલિવરી રાહ જોવી પડતી નથી ઓનલાઈન માં તો ડિલિવરી ન વાસ્તા રાહ જોવું પડે
હમ પણ ટ્રાફિક પાર્કિંગ અને ભીડની સમસ્યા હોય છે ને
હા એટલે તો વાત સાચી છે
મને લાગે છે કે બંને પ્રકારની શોપિંગના પોતાના ફાયદા અને ગેરફાયદા છે
હા હા તો સાચી વાત છે હલો
સમજદાર ગ્રાહકે જરૂર અનુસાર પસંદગી કરવી જોઈએ
હા પણ મારા મ તો દેખું તમે ઓફલાઈન શોપિંગ ભી કરાવું જોઈએ કારણ તમે ઓફલાઈન શોપિંગ જો કરવાના તો તમને બજારમાં શું નવું દુકાાન ઉગડેલ છે કઈ શું છે મંદિર ક્યાં છે આ બધું દેખતા આવે તમને અને બીજી વાત એ કે તમે જવાના મસ્ત તો તમે આઈસ્ક્રીમ ખાઈ શકો જ્યા કઈ છે કો રસ્તામાં માતાજી ન દર્શન ભી લઈ શકો આ તો બધા બસરા ફાયદા છે આપડા
હા આ વાત પણ સાચી છે આ વાત પણ સાચી છે નવા એરિયા પણ જોઈ શકે છે ને આપણ
હા હા આજ વાત છે તો મારા માટે તો તમે ઓફલાઈન શોપિંગ કરાવું જોઈએ હું વાટે તમને
સાચી વાત છે
હા અચ્છા
અને ઓઑનલાઈન શોપિંગમાં પણ વધારે પ્રોડક્ટ જોઈ શકે છે ને
હા તે તો છે તમે આ ઓનલાઈન શોપિંગમાં એક જ જગા એ આપી તો તમને બધા બ્રાન્ડ ના પ્રોડક્ટ મળી જવાના પણ આ ઓફલાઈન શોપિંગમાં તો તમને જેવો અ અલગ અલગ દુકાન પે જવું પડે અને મારું તો એવું કેવું છે કે ઓનલાઈન શોપિંગ માટે દરેક ના વસ્તુ નથી લેવાના અને ના પેલી વાર તો સમય નો બિગાડ થાય અને તેને આવાની ડિલિવરીને તમને વાર થાય પછી તે પ્રોડક્ટ જો ખરાબ નીકળું તો તમે તેમને રિપોર્ટ કરવાના પછીથી આવવાના તમને બધું બધા વાટે ડીલેટ થાય ડીલે થાય પછી ઓફલાઈનમાં કેમ છો કે તમે દુકાન વાલા દુકાનદાર પછી જવાનો બિલ લઈને અને અને કરી શકો તુરંતતી નાખવા
બરાબર છે.
બિલ લેવું અને ગેરંટી વારંટી પૂછી અને વસ્તુ સારી રીતે તપાસવાની હા તો આપડા જ માથે કરું જ પડશે
ને ઓનલાઈન શોપિંગનો સૌથી મોટો ફાયદા શું છે
ઓનલાઈન શોપિંગ નો ઓનલાઈન શોપિંગ માટે દેખો સમજો વરસાદ આવી રહ્યો તો તમે ત્યારે ઓનલાઈન શોપિંગ કરી શકો મજે ઘેર બેઠા તમે ગ્રોસરી મંગાડી શકો ફાસ્ટ ફૂડ મંગાડી શકો પીઝા બર્ગર એવું કાઈ તમને ખાવા માટે
હમ્મ.
પછી નાના બાળકો ને માટે તમે કેક મગાડી શકો અને બીજી કઈક લોકો ઘેરમાં લાવનારી વસ્તુ હોય ને એ પણ તમે ઓનલાઈન માં મંગાડી શકો
બરાબર
હમ્મ.
હજારો પ્રોડક્ટ એક જ જગ્યાએ જોવા મળે છે.
રોજની નાની નાની વસ્તુ જે હોય ને કે તમે ઓનલાઈન જ મંગાડવું જોઈએ. ઓફલાઇન તો બધે મોટો અને ભયંકર વસ્તુ તો ઓફલાઇન જ લેવા આવજો એ મારા માટે
હા અને ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટ પણ ખૂબ મળે છે ફેસ્ટિવલ સેલ પર અને કેશબેકના કારણે ઘણો ફાયદો થાય છે ને
હા તો સાચી વાત છે તમારી ઓનલાઈનમાં તો તમને ફેસ્ટિવલમાં બઉં ડિસ્કાઉન્ટ મળવાનુ અલગ અલગ ઓફર રેવાની તો તો તમે એક જ જોગા પરથી બધા ગામના ડિસ્કાઉન્ટ નો સર્ચ મારીને તમે લઈ શકો. ઓછું વસ્તુ
બરાબર
આજકાલ તો ગામમાં પણ ઓનલાઈન ડિલીવરી મળવા ની લાગી ગઈ છે
હા હા.
ટેકનોલોજી નો આ તો બધાવાથી મોટો ફાયદો છે.
ક્યારેક ઓનલાઈન શોપિંગમાં સમસ્યા પણ હોય છે ને ક્યારેક ફોટો અને ખરી વસ્તુઓ અલગ હોય છે સાઈઝ પણ ખોટા આવી શકે
હા આ તો સાચી વાત છે તમારી પણ દેખો મારું તો એ નિયમ કઉ આવું એ લોકન લોકલ દુકાનદારોને પણ સમર્પિત આપવું જોઈએ આ પણ તો એનાથી સ્થાનિક રોજગાર ભી વધે છે ને
હા.
હું વાટે છે.
વાત બરાબર છે તમારી પણ
શું
ઓફલાઈન શોપિંગમાં વસ્તુ હાથમાં લઈને જઈ શકાય છે કપડા ટ્રાય પણ કરી શકાય છે
હા તો છે.
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ચાલુ કરીને ચેક પણ કરી શકાય. દુકાનદાર સાથે ભાવતાળ પણ કરી શકાય છે. અને બીજુ વસ્તુ તુરંત ઘર લઈ જઈ શકાય છે ને પણ ઓફલાઈન શોપિંગમાં સમય વધારે લાગશે
અ છે. ભવિષ્યમાં ઓનલાઈન શોપિંગ વધારે વધશે કે નથી આ તમને શું વાટીન આપે.
મારા મતે તો ઓનલાઈન શોપિંગને વધારે પ્રેફરન્સ છે
અચ્છા અચ્છા આપણ ઓફલાઈન શોપિંગ બરોબર નહી થવાનું
હમ
ઓફલાઈન શોપિંગ બી બંધ નહી થવાનું આ તો કારણ કે ગ્રાહક ને વસ્તુ જોઈ ને લેવાની ઈચ્છા હંમેશા રહે છે
હા બરાબર
ચલો પછી આપને મળશું મને સારું વાટ્યું તમારી સાથે વાત કરીને જય શ્રી
બિલકુલ ધન્યવાદ